બીજું.
બસ જો આરામ કરીયો.
હમ્મ. અમે જો આરામમાં જ છીએ અત્યારે.
ઓ તે આવો નવરા હોય તો, ફરવા આવી છું, હું આ બાજું.
કઈ બાજુ?
આ બાજુ ગુજરાત કોર.
ગુજરાત બાજું.
હા.
કઈ બાજુ સ્થળ? કઈ બાજુ હે તમાર
માતો અહીયા ફરવા લાક-લાયક તો ઘણાય સ્થળ છે, જુનાગઢમાં કેટલા છે?
હમ્મ.
પછી તમે જુનાગઢમાં જાવને તો, આખો દી વયો છે. અને ગિરનાર જાઓ તો આ ગિરનારમાં જ આખો દી ચડી જાય ને, ઉતરી જાય ને, તો ગિરનાર આવો ને. તો એમાં તો પછી તમે ચડી નો હકો ને તો રોપવે છે.
અને શીડીએ છે, તમારે જેમાં જાવું, એમાં ઉપર અંબા માતાજી નું મંદિર છે, દત્તાત્રી ભગવાન નું છે, બહુ ઉપર જાવ તો કેટલા સ્થળ અંદર જ છે. પછી તો અશોક શિલાલેેક છે જુનાગઢમાં.
હમ્મ.
પ્રાણી સંગ્રહાલય છે. એવા તો દામોદર અનેક સ્થળ છે, એમ મંદિર તો પાર વિના છે, બધાય છે. સારા સારા છે, આવજો. તો ફરવા જાશું, બા હા. અને દરિયાકાંઠે જાવું હોય ને, તો સોમનાથ. હમ્મ, સોમનાથ જાઈએ ને આપડે તો, દરિયાન કાંઠે સોમનાથ છે, મંદિર શિવનું બહુ મોટું છે. જ્યોતિર્લિંગમાં પેલ્લો નંબર આવે, એનો બાર જો શિવર્લિંગ છે ને, એમાં આ સોમનાથનો પેલો નંબર. એવું જ્યોતિર્લિંગનું મંદિર છે સોમનાથમાં હારું છે બહુ મોટું છે ક્યાં ક્યાંથી લો કો આવે ફરવા.
હમ હ
મજા આવે દરિયાકાંઠે પછી સાસ હા અમે તો બહુ જિયા તો નવરા હોય ને એટલે જાતા જ હોય અમારા છોકરા મોટા થઈ ગયાને. એટલે અમે રવિવારે ફરીઆવીએ રજા હોય છોકરાઓને મારા હસ બન્ડને રજા જ હોય નવરાજ હોય એતો એટલે જાતા હોય. પછી સાસણ બાજુ જાયને તો ગીરમાં છે સાસણ. ઈ બાજુ ફરવા લાયક બહુ સ્થળ છે પ્રાણી સંગ્રહાલયનું છે, આપડે ટિકિટ કરાવવી પડે બસ માં પછી આપણેે ઈ લોકો જ લઈ જાય ફરવા સિંહ હોય. હરણ હોય,
હમ
વરુ હોય ઘણે અલગ- અલગ બધા પ્રાણી હોય એમ જોવામાં. સાબર ને એવું બધું હા ચિત્તા હોય, સાબર હોય સિંહ હોય, સિંહણ હોય, બસમાં જ બેઠા બે ઢા જોવાનું અંદર આપણે ઉતરવાનો દે, જંગલમાં
હ
નીચે ના ઉતરવા દે, બસ માં જોવાનું પેક બસ હોય ન કરતો એ પછી, પછી આપને હુમલો કરી હગે.
હા
એટલે પછી બસમાં જાવાનુંને બસ માં આવવાનું ટિકિટ કરાવી લેવાની એમ, એવી રીતના ન્યાં એ બાજુ ફરવાનું છે, ગીરમાં તો બઉ સારું છે.
હમ આવસું હાલોને, પાકું ક્યા
આવજો બે ત્રણ દિનો ટાઈમ હોય ને તયી આવજો પછી દ્વારકા એ દરિયાને કાંઠે જ છે, કૃષ્ણ ભગવાનનું તમ નામ તો હાભળ્યું. છે, દ્વારકા એ કૃષ્ણ‌. નગરી છે, દ્વારકામાં છે, દરિયા કાંઠે છે, ગોમતી ને કાંઠે છે.
હમ
પછી ન્યાં પછી બેટ દ્વારકા ઘણાય સ્થળ છે, ઇયા મોગલમાંનું જ જન્મ સ્થળ છે.
હમ
મણિ મંદિર છે.
હમ
ઘણાય મંદિર છે, એ બાજુતો મને તો અમુક જ યાદ છે, બાકીને તો ઘણાય છે, મંદિર એ બાજુ તો બે-ત્રણ દિવસ થઈ જાય આપડે દ્વારકા જઈએ નેતો.
હમ
દરિયાકાંઠે જ છે, ગોમતી નદી છે, ને
હમ હ
તો ન્યાય સારું છે, બસ શાંતિઓ.
હમ
તમારે શું હાલે? તમે ફરવા જાઓ કે નહીં અલગ- અલગ જગ્યાએ ક્યાં ક્યાં જાઓ છો?
અમે જો આમ ગ્યતા ઓલી ઉજ્જૈન બાજુ ગ્યતા.
ઉજ્જૈન એ ક્યાં બાજુ આયવું છે.
ઓલી બાજુ આયવું છે, એટલે એ બાજુ એ હારુ જ છે ઉજ્જૈન બાજુ.
હ અ તો સારું કેવાયું, ઉજ્જૈન તો અમે સાંભળું તો છે. પણ અમે ગ્યા નથી એબાજુ છેટું છે, બધ
બોવ છેટું છે, તય અમે બપોરે બેઠા હતા તો બીજે દિવસ સવારે પૂયગા અતા.
ઓહો હ બોપોરના બેઠા તોતો તમારે વીસેક કલાક થઈ ગય છે. પંદર વીસ કલાક જેવું. હ એટલે પછી વાતાવરણ અય્યા કેવું હોય, ઠંડુ ઓય ગરમ હોય કે,
એટલી બધું ઠંડી ન ઓય એટલે બધું ગરમને આમ, પણ એવી રીતના જોઈ પણ હા, એટલે એટલે પછી અય્યા અલગ અલગ છે, કાર પે એવું. ઉજ્જૈનમાં આપડે જાઈએ એટલે
હ
એવી રીતના વેતન સ્થળ અય્યા અલગ અલગ છે અમે બે દિવસ રોક તો પછી પાછા રિટર્ન થઈ ગયા અતા.
આમ બગીચો ને એવું બધુ અયા ગાર્ડન ને એવું એવું ઓય કે એવુ ના હોય.
એવુ ના ઓઈ,
હ ઓક
છોકરાને ફરવા માટે તો પછી અલગ માંથી અલગ જવું પડે.
હ હા છોકરાઓને મજા આવી ગેઈ છે ને તમે ફરવા ગેય,
છોકરાને મજા આવી ગેઈ તો.
હ સારું કેવાય તો તમે ફરી આયવાને તમારા હસબન્ડ ને છોક છોકરા ને બધા સારું કેવાય, પાછા જાવાના? ફરવા બીજી જગ્યાએ.
આમ બીજી બાજુ જવાનું છે, આમ નાસિક બાજુ ને એબાજુ જવાનું છે.
હ નાસિક હ સારું કેવાય, નાસિક ને તમે બધે જય આવો.
તમારા હસબેંડ કઈ બાજુ ગ્યા.
અમારા હસબન્ બાર છે અત્યારે તો, અવે સાંજે તો આવી જશે આજે તો.
આજે આવી જશે, ઠીક પ્લેનમાં ગ્યા કે ટ્રેનમાં ગ્યા કે કેમા ગ્યા એ,
હા ગ્યા છે, એતો
પ્લેનમાં છે ઠીક ટિકિટ કરાવીને હ. સારું કેવાય પ્લેનમા જઈ આયવા.
અમે તો પ્લેનમાં અજી બેઠા નથી.
હા અમારા હસબન્ડ બેસી ગ્યા એમ.
હા ક્યારેક જાશુ એના ભેગા ક્યાંક પ્લેનમાં બેસીને. બેસાડે તો, બોલો બીજુ શું રસોઈમાં બનાયવુ તુ તમે,
રસોઈમાં અતા અમે મેગી બનાવી અતી અમે મારા છોરો હતા ત્યા આજે.
હ મેગી બનાવી અતી મેગીમા ખવાયુ મેગી. તો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એના કરતા શાક રોટલી દાળ ભાત એવું જ ખવાય
હમ હવે તો એવુજ બનાવશો હવે મેગીની બનાવી પણ અમે તો છે ને મેગી કઉ હી બનાવી એટલે મેંદા ની આવે એ ના જ બનાવે
તો વાંધો નહી તો ઈ ખવાય ઘઉં ની આવે ને ખવાય પણ મેંદા ની આવે ને તો એ તો પેટમાં જાય એટલે આપણે પચેને
હમ
આપડે બે દિવસ થઈ જાય પચતા ને પછી એમાંથી હા રોગ થાય પચેની
હમ
એટલે પછી બાળકોને તો હાવ સારી નહી
બાળકો માટે અમે એના માટે ઘવનીજ લઈએ છીએ
હા તો ઈ સારી ઈ પચી જાઈ એમાં વાંધો નહી સારું કેવાય હા તો ત મેગી એ ખાઈ લ્યો અમારે ન ખાયો મેગી નકરી છોકરા ખાય પણ અમે ના જ જોઈએ અમારેતો સુ રોટલી શાક જોઈએ આજ અમે છે ને દાળ ભાતને શાક રોટલી બનાવ્યા હતા છોકરાને લંચ મા છેને દાળભાત લઇ જવા હતા એટલે દાળભાત બનાઇવા શાક રોટલી કેવાઈ જમી લીધું અમે તૂવરની દાળ હોય હા તુવેર ની દાળ હોય પછી એને વઘાર કર ના એને ભાત કરીએ ને રોટલી કરીએ
હં
હં
સરસ લ્યો તમે તો હેલ્થુ તો જમતા હશો બધું
હા હો એવું જમતા હોય અમારી બોડી ફૂલ છે અમે હં સારું સારું જમવુ ઘરનું જ
હં અમારા આજે જો ઘરે દ બનાવાનું છે લાડવા ચુરમા લાડ બનાવાના છે આજે હં એ જાળો જાડો લોટ હોય આપ ભાખરી નો હોય ને
હં ભાખરીનો લોટ જાડો હં
જાડો પછી એમાં ગરમ પાણી થી લોટ બાંદી ને પછી પીંડીયા આપ વારિયે ને એવા પિંડિયા વાર લેવાના હં
તિ નાખવાના એમ હોય ને
તડી નાખવા હા પછી તરી નાખવાનાને પછી એમા ભૂકો કળી નાખવાનું પેલા ઠરવા દેવાના પછી થોરીક પંખે રાખવા દેવાનું હા પછી મીકચર મા હા હા ચે પછીની
હેન ચારી નખાય એટલે પછી એકહરખું થઈ જાય એટલે વાંધો નો આવે ને પછી ગોળ નાખો ખાંડ નાખો કે શું નાખો
અમે તો ગોળ ના બનાવીએ
ગોળ ના જ બનાવાય હા હું તમને ઇચ કેવાની હતી ગોળો ના સારા ખાંડ ના નય
ચોકરા માટે પછી ગોળ ના સારા કેવાય ને એટલા માટે
હં હ પછી તો પાય મૂકી દયો ને ગોળની પાાય મુ કિને પછી એમાં ભૂકો નાખીને હલાવી નાખવાનું પછી કાજુ બદામ નાખી
કાજું હા ખસ ખસ ને કાજું બદામને હા વાળી પછી માહે ખસ ખસ ને.
હ, ખસખસ નાખો ને, અમે ઓછા નાખીયે ખસખસ. છોકરાને નત ભાવતા ને, એટલે કાજુ-બદામ જ નાખીએ.
અંહ. ને ખસ ખસ ને, કાજું-બદામ એવું બધું દ્રાક્ષ ને, બધું એવું નાખ્યે.
હા, એવું બોવ સારું એ અમે ચ બનાવીએ, એવી રીતના બનાવીએ સરસ. તાવડે તમને તો તમે તો રેસીપી માં હાલો એવા છો નથી વાંધો.
નથી વાંધો.
ન્ના સારસ બનાવતા આવડે લાડવા તો, તમને
હં.
એમ ચ બનાવાય.
શું બાકી નવીન મા કયો શું કરે બધાય?
મચામાં હો, તમારે શું હાલે બાકી?
અમારે મજા હો.
શાંતિ છે ઓ.
તમારા હસબન શું કરે?
હસ્બેડન ઇ સુતા છે, જો આરામ કરે છે.
હમ.
તમારે શું બાળકો શું કરે?
જો સુતામાં બાળકો વેલા સુઈ ગયા અમારે.
તો શાંતિ સુતા હોય, ત્યાં સુધી. પછી તો એ દોડંગપટ્ટી કરે, એનું ધ્યાન રાખવાનું ને, ઝુમવાનું. દેવાનુંને આ કપડા બદલાવાના સાચવાથી રે, નવરા ના.
આય નવરાનો થાય, એમાંથી પાછા પણ
હા.
એટલે ઉઠશે એટલે પાંચ છ વાગે, પછી ઊઠી જશે, એટલે પછી
હા.
પછી બહુ વાઈડો થાય.
સારું હાલ, હું રાખું હો પછી.
હા પ, છી વા હા વા